હલો સંભળાય છે.
સમળાય છે સમળાય છે કેમ છો મોટાભાઈ.
કેમ છે તમ
બસ મજા છે જો ચાલ્યા રાખે જીવન.
બરાબર તો ક્યારે આવો તો ખરા હમળમાં?
આવશું આવશું હમણાં શું છે આ ધંધે લાગી ગયા એટલે થોડોક ટાઈમ ઓછો મળે છે પણ ક્યારેક ટાઈમ કાઢીને ચોક્કસ આવશું અમને બી ગૌ સેવાનો મોકો આપશો એ બદલ અમે બી આભાર માનશું કેમ કે તમે જે કામ કરો છો એ ઉત્તમ કાર્ય કહેવાય.
હા હા એટલે તો કેતો છે કે એની આવો તમે આવો તો શું મજા આવશે.
ના ના બરાબર છે ને હમણાં શું જે કઈ રીતે ચાલે છે તમારે ત્યાં કઈ રીતે હવે એટલો મોટો તબેલો તમે બનાવ્યો છે એટલી બધી ગાયો ભેસો તમે રાખી છે તો કઈ રીતે મેનેજ કરો છો થોડું તમારી જોડે પણ શીખીએ ને બીજું શું કે થોડું સેવા કરીએ તો અંદરથી આનંદ થાય સેવા વસ્તુ એવી છે ને કે જ શરીરને અંદર થી સુખ આપે છે.
બરાબર બરાબર બોલો બીજું શું કેવો છો.
બસ શાંતિ છે. થોડું ઘણું નોલેજ બી લેવાનું તો તમારી પાસે પેલું તમે જે કેતા હતા ને કિસાન ક્રેડિટ કાર્ડ ને બીજા ક્રેડિટ કાર્ડ વિશે તમે ઈન્કવાયરી કરવા ગયા હતા. તેના વિશે થોડી નોલેજ લેવાની છે કઈ રીતે ને શું છે મારે બી શું છે કરાવવાનું છે. હું પણ વિચારતો હતો એટલે મેં કીધું ચાલો પૂછી લઉું એક વખત તમને
બરાબર બરાબર કેવું છે અમે તો મેં તો નથી કર્યું તમે કરેલું છે.
હા મેં ટ્રાય કરી હતી પણ એમાં શું છે. કે હમણાંના ટાઈમમાં પેલા પહેલા અમે લોન લેતા ત્યારે શું છે કે એમાં કાગળિયા જોઈતા આઈટીઆર ફાાઈલ હવે કઈક નવું સિબિલ કરીને આવ્યું છે તો એ સિબિલ સ્કોર એ લોકો જોવે છે ને એના બેઝિસ ઉપર આપ હવે મારો તો સિવિલ સ્કોર ઝીરો હતો આમ એમાં શું થયું મને ત્યાંના મેનેજરે એવી રીતે સલાહ આપી કે તમે પેલા એફડી છે તમારી તેને અમારી પાસે મૂકી દો અને એની સામે તમે ક્રેડિટ કાર્ડ લઈ લો તો શું છે કે તમારો સીબિલ બી જનરેટ થઈ જશે. એનાથી શું છે કે ભવિષ્યમાં છ મહિના પછી તમે બંધ કરાવી દેજો ને તમે સિબિલ જનરેટ થઈ જાય તો તમને ક્રેડિટ કાર્ડની ઓફરો સામેથી આવશે તે પણ ફ્રી માં વગર ચાર્જે એવા બધા ક્રેડિટ કાર્ડ સારા સારાની ઓફરો આવશો. હા મેં એક કંપનીનુંનુ લીધું છે જે સારું છે પણ એટલી બધી શું છે કે હમણાં નવું નવું છે અને બીજુ પણ એક વસ્તુ છે કે આપણને પચાસ દિવસ વગર વ્યાજે રૂપિયા વાપરવા મળે, એ એક ફાયદો છે બાકી બહુ એવું પોઈન્ટ કે બીજી જાતની કોઈ એવી ફેસિલિટી નથી જે હું ઓનલાઈન યુટ્યુબમાં જોતો હતો કે અમુક કાર્ડ એવા છે જેનામાં કંપની સારા સારા રિવોર્ડ પોઈન્ટને સારી સારી ફેસિલિટીઓ આપે છે જે આમાં નથી હજી સ્ટાર્ટિંગ છે એટલે આપડે બહુ નોલેજ નથી એટલું એટલા માટે મેં આ ટાઈપનું કરાવ્યું છે હમણાં
હા એ બરાબર છે પણ હવે મારે કઢાવવાનું છે ને હવે જુઓ મારાથી ચાર્જ તો એ લોકો પાંચસો સાડા પાંચસો રૂપિયા મને કીધો પણ હવે મેં કીધું કે એક વાર ચાર્જ બી ભોગવી લઉં કારણ કે મારો બી ક્રેડિટ સ્કોર નથી. તો હવે શું કરવું કરવું કે ના કરું
હા એ જે તમે કેવો છો ને તે પણ વસ્તુ એક સારી છે. તેમાં શું છે કે મેં થોડુંક જાણ્યું ને તમે જે કેવો છો ને જે કંપની નો કાર્ડ તે કંપનીના કાર્ડમાં એવું છે કે અમુક લિમિટ પછી તમે ટ્રાન્ઝેક્શન થઈ જાય તમારા તો એ જે તમારો ચાર્જ લીધો હોય ને તે કંપની તમને પાછો આપી દે એટલે તમારે કોઈ ચાર્જ નહી લાગે એમ એવું છે તો હવે જો તમારા એ, હા, હા બરાબર તે એટલે એમાં શું છે કે અમુક ચાર્જ અમુક ટ્રાન્ઝેક્શન થઈ જતા હોય ને તમારા તો એ વસ્તુ તમારા માટે ફાયદાકારક છે. ને બીજું કે એનામાં બેનિફિટ બી વધારે છે-
હમ હમ બરાબર શું છે બેનિફિટ
ઓનલાઈન તમે સમજો કઈક વસ્તુ ખરીદો કેવું હોય કે પછી આ ગ્રોસરી સ્ટોરમાં ખરીદ કરવા જાવ કેવું હોય તો તેમાં તમને સામે પોઈન્ટ મળે એ પોઈન્ટમાં કઈક કે છે કે બે પોઈન્ટ ન એક રૂપિયા જેવું થાય છે તો હવે તમારે એ એ જે પોઈન્ટ છે તેને તમે કેશમાં બી ટ્રા મતલબ પેલું કરી શકો હ
હા, હા, બરાબર બરાબર તો તો હવેે લેવા જેવું છે કારણ કે આપડે એક્સપિરિયન્સ થઈ જાય ને પછી જો નીજ હોય તો પાછું કેન્સલ કરી દેવાય.
ના બરાબર છે ને ને આમાં શું છે કે અમુક જણાને તમારે ખબર નહી પડવા દેવાની કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે જો તમે ખબર પડવા દીધી તો તમારા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા હવે તમારા મિત્ર છે એક બે એને કહેશો તો એ પૈસા તમારા પૂરા જ કરી દેશે પછી તમારે એમની જોડે કેવું પડશે ભાઈ ટાઈમ આવતો છે હપ્તો આવતો છે તો જરાક ભરજો, ભરજો એટલે થોડું ધ્યાન રાખવાનું એનો ગેરફાયદો એક એવો છે.
છે એટલે એનામાં શું છે કે અમારા મિત્ર તો બધા નકામા છે કઈ કામ ધંધો કરે ની અમારા પૈસા અમારા ફોન ની તો બધા પાસવર્ડ એને લોકોને ખબર જો તો આવે ને ટૂણુમ કરીને પૈસા લઈ જાય, પછી આપણે આપણા પૈસા હારવું હોય એની ભીખ માંગતા રહેવું જોઈએ એવું છે.
હા એટલા માટે જ ને હવે તમે એને કહેશો કે મેં ક્રેડિટ કાર્ડ કઢાવ્યો એને ખબર પડશે હમણાં એમને કઈક ફોન લીધો છે, લગભગ એ મને વાત મળી તમારા ક્રેડિટ પેલા પેલા લોન ઉપર તો એ રી પછી પછી હવે તમારે લોન હવે એને રૂપિયા ના ભર્યા તો તમારો સિબિલ ડાઉનલોડ ડાઉન થઈ જાય તમને પેનલ્ટી લાગે એટલે એવું થાય.
હા એટલે આ તો તમને વાત કેવા જેવી નથી પણ તમે ત્યાં વાત નીકળી તો કહી દઉ. એમાં એ અમે મેં ફોન એનો જોવા ગયેલો, ત્યા જોવા ગેલો તે હવે પેલા ભાઈ છે મિત્ર એ તે એના નામે લોન કરાવવા માંયડો અ એ એના નામે લોન ના તો પછી એની મારા નામે લોન કરાઈ નાખી વિચાર કરો. કેવો જમાનો આવી ગયો.
ઓહોહો એટલે તમે એના જોડે ખાલી ફોન જોવા ગયા તા એની લોન ના થઈ તો એને તમારા નામે કરાવી દીધી.
હા મારા નામે લોન કરાવી દીધી ને હવે મેં એની મારે જોઈતો હતો. હવે મારી લોન થાય ની કારણ કે એક લોન ભરાય પછી જ બીજી ભરાય. મેં બીજા મિત્રને લોન કરાઈ નાખ બીજા મિત્રના ઉપર લોન કરાઈ નાખી એટલે એમાં શું છે કે હવે તારીખ આવે ન તો એની બધાય ની ભગવાન નામ ચાલુ કરવાન થઈ જાય. કે આનો હપ્તો આવી જાય, પૈસા આવી જાય એવું છે.
બરાબર બરાબર આ તો એવું થયું કે પેલો જીવતો રે એના માટે આપણેે ભગવાનને પ્રાર્થના કરવાની એમ સમજો ને.
હમ્મ. એટલે આ શું એને લોન કરાવી તો આપણેે એવું આ તાલ જ એવો થયો કે એની વાંદરાના હાથમાં તલવાર આપી દીધી. હવે જેમ મજા આવે એમ વાપરશે.
એટલા માટે જ કઉ છું જો તમે એને ખબર પડવા દીધી કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ તમે કઢાવ્યું છે ને આટલી લિમિટ તમારા ક્રેડિટ કાર્ડની છે. તો પછી એ કંઈ બી વસ્તુ લેવા જશે ઘરની ટીવી લેવા જશે ભાઈ જરા ક્રેડિટ કાર્ડમાં ઓ ટી પી આપજો તો. એટલે તમે ઓ ટી પી આપશો એટલે પછી તમને ખબર પડશે કે ઓહોહો આ તો આટલા બધા કપાઈ ગયા હે.
હમ્મ, એટલે ઈ એવું જ છે એટલે શું હે ક્રેડિટ કાર્ડ આવે તો એ શું એક રિલેશનશીપ જેમ પ્રાાઈવેટ જ રાખવું પડે કોઈને કહેવાનું નહી જો કોઈને કહી દીધું તો કેવું છે કે એની હવે કોઈ ઓફર આવી તો હવે એ લોકો ઓફરનો લાભ ઉઠાવવા માટે આપણું ક્રેડિટ કાર્ડ માંગશે ને કાઈમબી હાલતે જો પૈસા ની ભરાય તો આપડે તો તે અહ પેલો ભોગવવો પડશે ને એનો જે લાગશે ચાર્જ ને, આ ને, ટેક્સ ને લાગશે. એના કરતા આપણે પોતાના માટે જ વાપરવાનું.
હા ને બીજું કે હવે તમે તે આપણેે એને કંઈ બી ના શકાય કેમ કે ખાસ મિત્ર થતા હોય તો બહુ જા જાજુ કહી પણ ના શકાય એમાં કેવાથી સંબંધ બગડે એટલે ચાલ્યા રાખે ને બીજું મેઈન પ્રોબ્લેમ શું છે સિબિલ સ્કોર તરત ડાઉન થઈ જાય એક વખત એક હપ્તો તમારો જો અ બાઉન્સ થયો તો લગભગ વીસ ત્રીસ કે દસ વીસ પોઈન્ટ. કેટલા ઓછા થાય છે?
મારા દોઢસો પોઈન્ટ ઓછા થયા તા એક હપ્તો પહેલો જ હપ્તો મિત્રનો બાઉન્સ થયો તો કારણ કે ટાઈમ પર પૈસા નહોતા આપ્યા એ દોઢસો પોઈન્ટ ઓછા થયા તા. ને ઈ દોઢસો પોઈન્ટ ચડાવતા તારું મેં બે લોન લીધી પાછી.
ઓહો હો હો, દોઢસો પોઈન્ટ એટલે શું કહેવાય. આપણે દોઢસો પોઈન્ટ ચડાવવા માટે કેટલી મહેનત કરીએ ત્યારે ચડે.
મારા આઠસો પોઈન્ટ હતા એનામાંથી દોઢસો કપાઈ ગયા એટલે હમજીલોને સાડા છસો પોઈન્ટ વયધા.
અરે રે-રે-રે સાડા છસો સાતસો નીચે પોઈન્ટ એટલે મને એવું કહેવામાં આવ્યું કે સાતસો પોઈન્ટ નીચે હોય તમારા તો એ ક્રેડિટ લો ઈ ક્રેડિટ સ્કોર ખરાબ કેવાય એમ.
આવું હે.
બરાબર તે એમાં કંઈ રીતે મતલબ હપ્તો કંઈ રીતે કંઈક પ્રોબ્લમ થઈ ગઈ હતી હપ્તો કઈ રીતે બાઉન્સ થયો તમારો?
ના એમાં શું થયું કે એની ઈ એ ગૂગલ પે થ્રુ એની બધા ટ્રાન્ઝેક્શન કરતા તો એનામાં શું છે ગુગલ પે મારું લોગિન બીજા અકાઉન્ટમાં હતું મારા બે અકાઉન્ટ છે જે મેન અકાઉન્ટ છે એનામાં એની જે ગૂગલ પે લોગિન હતું અને જે બીજું અકાઉન્ટ હતું ને એના માટે હપ્તો કપાવવાનો હતો તો. પેલા જે મેન મૂક્યો ને પૈસા મિત્ર એ તો ઈ ગૂગલ પે માં જતા રહ્યા જે મેન અકાઉન્ટ હતું આનામાં ના ગયા હવે પૈસા આવી ગયા મને લાગ્યું પૈસા આવી ગયા ચાલો પણ હપ્તો કપાવવાનો વારો આવ્યો મેં કીધું કે પૈસા કપાયા કેમ નહી પૈસા ખાતામાં જ હતા કપાયા કેમ નહી. પછી ખબર પડી કે આ તા આનાઆ અકાઉન્ટમાંથી કપાવવાના નથી એટલે ભોગવવા તો મને જ પડ્યાને પૈહા.
હા વાત સાચી છે પૈસા તો સમજો ભોગવીએ તે આ સમજો એ આપી દે જે પેનલ્ટી લાગી પણ જે ક્રેડિટ સ્કોર ડાઉન થઈ ગયો તો એનામાં તો એ કશું નહીં કરી શકે ને.
પૈસા ક્યાં આપતો પૈસા
અચ્છા. અચ્છા એવું છે પૈસા પણ બાકી છે. ચાલો કંઈ વાંધો નહીં બીજી વખત મળશું. મળશું ત્યારે એને વાત કરશું આપણે હા ભલે ચાલો.